કેમ છ હમ કેમ છ
બસ મજા આ થઈ મજામ
રેડી રે કોક ફરવા જવા માહિતી આલો ને તમે પેલા ફરવાની
હા હું તમને માહિતી આપું જેથી કરીને હું તમને વાત કરી શકું કે અમે ગિરનાર ના લોકો બે બેસ્ટ હોય છે ત્યાં ફરવા ગયા હતા. એ પહાડીવાળા વિસ્તારમાં ત્યાં ફરવાની બિલકુલ મજા આવે જેમ કે હાલ કે એવું વાતાવરણ થઈ ગયું છે. એવું વરસાદી વા વાળું વાતાવરણ થઈ ગયું છે કે આપડે જો ત્યાં જવું હોય ને ત્યાં ગિરનારની અંદર તો બિલકુલ ત્યાં બેસ્ટ અને સારી જગ્યા છે તે ફરવાની તો પણ આપડણે ત્યાં ફરી શકું ફરી શકશું એટલે જ રીતે હું તમને કહી શકું કે આપડે એવું પ્લાન ગોઠવીએ કે જે કરીને આપડે વયથી જઈએ ને જે આપડે સારો એવી ગાડી ગોઠવીએ કે પેશર બીજે તો નથી જવું પણ ગિરનાર માટે જવું જરૂરી છે. એક હેલ નો એક ત્યાં નજારો એવો જોવા મળે કે હું તમને વાત કરી શકું કે એક પરફોર્મન્સ સારું જોવા મળે કે ત્યાં એક એવું નજારો ત્યાં સારો જોવા મળે આપડે હોયથી ભાડો પેલા એટલે પ્લાન કમ્પ્લીટ કરવો પડશે કે જેથી કરીને છ સાત વ્યક્તિ આપડે થઈ જઈએ ને તો બિલકુલ સારી ત્યા મજા આવે જેમ કે આપડે એક અ હું છું તમે છો પછી એક આપડે હર્ષ ભય છે પછ કટી ભય છે. પછી જેમ કે આપડે એવીજ રીતે ત્રણ ચાર જેવા લોકો જઈએે તો એ મસ્ત ગાડી લઈ લે લઈએ ગાડી લઈ લઈએ એટલે એની અંદર એક એવું જોવા મળશે કે હ તે આપડે હોયથી પેલા ઠેલા બીજા પેક કરવા પડશે થઠેલા બીજા પેક કરીને એની અંદર અલગ અલગ રીતે ત્યાં જોવા મળશે. કે આપડે છેલ્લા પ્યારમાં એવા આપણા કપડાં નવા નવા લાવવા પડશે પછી નવા લઈને અંદર પેક કરવો પડશે એની અંદર નાખવું પડશે જેમ કે આપડે જેમ થાળી જ થાળી લઈ જવી પડશે એ બધી રીતે અલગ અલગ રીત તે આપડણે લઈ જવું પડશે અને એની અંદર પછી એક બીજું લઇ જવું પડશે કે જેમ કે આપડણે ઓઢવા પહેરવા અને જેમ કે રૂમાલ લઇ જવો પડશે. પછી અંદર અંદર લઇ જવું પડશે સેન્ટર લઇ જવું પડશે પરફ્યુમ લઇ જવું પડશે એમ અલગ અલગ ત્યાં લઇ જવું પડશે. પછ આપડે ઠેલો તો પેક કરી નાખ્યો. પછી મસ્ત એક તારીખ નક્કી કરવી પડે કે આ દિવસે જ જવું છે જેમ કે આ ગમે પચીસ તારીખ થઈ છે તો છવ્વીસ તારીખ કે સાંજે ઉપડી જઈએ તો ત્યાં સવારે વેલા પહોકીી જઈએ જેમ કે. સાંજે તો ઉપડી જઈએ એટલે આપડે વહીથી પોહકીએ. થેડ ગિરનાર ગિરનાર માં અસલ ધર્મશાળા લઈ બે દિવસ માટેને રોકવા માટે. અને ત્યાં વહેલા આપડે ઉપડીએ ત્યાં ગિરનાર ચડવાનું ગિરનાર. ચડવાનું એટલે ત્યાં બિલકુલ ત્યાં મજા આ આવી જાય મજા જ કેવી આઈ જાય જેમ આપણે. હોય.. વરસાદ આવતો હોય વરસાદની જગ્યા એવું મસ્ત ઠંડુ વાતાવરણ હોય. અને એવું ખુવારા ગોઠવેલા હોય અને જેમ કે વાંદરા હોય પછી રીંજ હોય. એમ અલગ અલગ ત્યાં જોવા મળે છે. મારે તો બસ એઈ જ જવું છે તમારું શું કેવું છે તમારે કઈ કયા તોમ જવું છે મને થોડીક માહિતી ત્યા આપ એ ને વિીશે ખબર પડે.
કાાવ. મને જો અમે ફરવા તો મને પણ જવાની ઈચ્છા છે હું હમણાં જ ફરવાજયો હતો. મારા સ્કૂલ માંથી કચ્છ સાઈડ. કચ્છમાં એ ઘણા એવી સ્થળો છે જ્યાં ફરી શકો તમે જેમ કે અમે શરૂઆતમાં તો્છ. અમે સૌથી પહેલા. જે માતાજી ન મઠ છે ત્યાં ગયા હતા ત્યાં પણ એવું. સારું છે માતાજીના દર્શન કર્યા પછી ત્યાં પણ અમને ખૂબ મજા. જાય અમે સ્કૂલ માંથી. જે અમારી જે સ્કૂલ નું પ્રવાસ નથી હોતો સાત દિવસ. કે પાંચ દિવસનું એમાં થયા એટલે. ત્યાં સ્કૂલને શિક્ષકો પણ કેવી છૂટ આપી દે કે તમારે જે કરવું એ કરો. એટલે મજા આવે અમને પછી જે કચ્છમાં. અમે જે માતાજી ના દર્શન કર્યા તેના પછી અજી આપણેે નથી આ જે માતાજી ના મઢ. પછી જે એક અલગ જે કચ્છ નું રણ આવે છે. ત્યા અમે ગયા કચ્છના રણમાંજી ઘણી બધી. જે ફરવાલાાયક સ્થળો ફરવાનું તો કઈ નથી પણ ત્યાં. જે રણોત્સવ મનાવવામાં આવે છે તે પણ અમે જોય તો જે. અમે રણોત્સવ ના ટાઈમમાં ગયા હતા એટલે અમને પણ રણોત્સવ પણ જોવા મળ્યું હતું જે. સેદ જે મીઠાનું જે રણ કહેવામાં આવે છે. એ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ છે એવું લોકો કહે છે કારણ કે ખૂબ જ. ત્યાં રણોત્સવ પણ યોજાય છે જ્યાં લોકસંગીત હોય નૃત્યો હોય. જેસ કળાઓ જે પરંપરાઓ જે ભોજન નો આનંદ માણી શકાય. અલગ અલગ બધી હો હોય છે જે તમે કદાક. ઘણી જેવા કશમાં એક એવો ઇતિહાસ છે કે જે. જે ભૂકંપ આવે હતો એને જે મ્યુઝિયમ પણ બનાયેલા છે. તો ઘણું બધું તમને કચ્છમાં મ્યુઝિયમ છે જેમ કે જે કચ્છ છે. એ જે સૌથી મોટો જિલ્લો કહેવામાં આવે કારણ કે જ્યાં. રણ નો વિસ્તાર છે એથી તેને સૌથી મોટો વિસ્તાર કવામાં આવે. જે કાળો ડુંગર જે સૌથી ઊંચું સ્થળ છે તેમાં. પછી તમે કાળા ડુંગરમાં જશો ને તો ત્યાં એક એવું. કટના બને કે તમે કોઈ વસ્તુ ફેંકો. જેમ કે તની કોઈ વસ્તુ નાખી તો તે ઉપર જવાની જગ્યાએ નીચે આવે એટલે કે જે ચ વાળા વિસ્તાર ઉપર ચડતી હોય ના કે ઢાળ વાળા વિસ્તાર પર આવે એવી જગ્યાએ અમે કાળા ડુંગર પર પણ ગયા હતા. પછી જે કચ્છ નો જે જે ભાષા પણ અલગ હોય છે જયા અમે ત્યાં ધર્મશાળામાં રોકાણ હતા ત્યાં પણ જે અમને દાળ બાટી ખુબ જ વખણાય કચ્છમાં એટલે દાળ બાટી પણ અમને ખાવાની મજા આવી. પછી જે કચ્છમાં જે મુખ્ય મથક જે ભુજ છે. એ ભુજમાં એ ગણું છે પછી અમે છેલ્લે જે આ જેસલમેર છે જેસલમેર ગયા હતા જે જે કચ્છ ન કાળો નાગ કહેવામાં આવે છે જે સતોરલ તેમની જે એક પૌરાણિક કથા છે તમે એક વાર જોજો તમને પણ મજા આવશે સાંભળવાની
હા આવશે
એક સારી કથા છે તેના વિશે અમે માહિતી મેળવી. તેના પણ અમે ફર્યાથી આપણ જે બજાર છે ત્યાં વસ્તુ તમને જો ખરીદી હોય તો ખુબ જ સસ્ત તા આવે અને સારા ભાવે મળતું હોય છે એટલે જે જેસલ ધોરણ નો ઇતિહાસ તમે જોણ્યો
તમારી પણ મને એવી સાચી વાત કરી કે જેથી કરીને. હા જેમ કે જેસલ તોરન ની એક સમાધિ ત્યાં આવેલી છે. મારે કચ્છ વિશે હું તમાર વાત કરું કે જે આપડે અત્યારે કચ્છમાં તો અત્યારે ના જવા રાખીએ જેમ કે આપણે શિયાળામાં જઈએ ને તો બિલકુલ ત્યાં સારી મજા આવે જેમ કે દિવાળી વાળો વિ તાર રહી જાય પછી જેમ કે દિવાળી વાતું દિવાળી વાળું વાતાવરણ હોય ને ત્યારે બિલકુલ ત્યાં ફરવાની મજા આવતી હોય છે અને આ આપડે હાલમાં જાવું હોયને તો માઉન્ટ આબુ છે, ગિરનાર છે, પછી લદ્દાખ છે. પછી મનાલી છે, જેમ આપડે એવું ફરવું હોય ને તો ત્યાં ફરી શકાય. જેમ કે ઓ સાપુતારા ની અંદર તે મોટો પર્વત આવેલો છે.
એવી જ રીતે હું તમાને વાત કરી શકું કે આપણે જો આપણે બીજે તો ના જઈ શકાય. પણ જો આપણા બજેટ પ્રમાણે આપણે ગિરનાર તો ફાઈનલ ત્યાં જઈ જ શકાય. જેથી કરીને આપણે હીંયા ત્યાં રોકાઈએ ત્યાં એક. બે દિવસ ત્યાં રોકાવાનું થાય તો બે દિવસ માટેનું બુકિંગ કરવું પડે ધર્મશાળા ધર્મશાળા બુકિંગ કરીને તે તેમના લોકોને જમાડતા હોય પણ જમવું પડે. એ બધી ત્યાં સારી સગવડતા હોય છે. એટલે સારી સગવડતા હોય છે એટલે એના મતલબ નો આપણે હું તમને કહી શકું કે જેથી કરીને આપણે અલગ અલગ રીતે ત્યાં ફરવાનું એય થાય જેમકે એક આખો દિવસ તો ત્યાં ગિરનાર ની અંદર નીકળી જાય ગિરનારની અંદર એવો નીકળી જ હોય છે કે જેથી કરીને આપણે એક. ત્યાં શરતને ઉતરતા જ આપણે ચાર કલાક શરત થાય ને ચાર કલાક ઉતરતા થાય. એટલે વચ્ચે એવા મસ્ત જોવાનો તોમ આવે છે અંબાજી માતા નું મંદિર. મંદિર આવે છે પછી જેમ કે જૈન જૈનોનું‌ મંદિર આવતું હોય છે. એવી જ રીતે આપણે ત્યાં જોવાનું બિલકુલ ત્યાં સારી મજા આવતું હોય છે પણ ત્યાં એટલી મજા આવતી હોય છે એટલે પાછળ નું એવો વરસાદ પડતો હોય પાછળ નું બે ગ્રાઉન્ડ પછી વાદળછાયી વાતાવરણ. પછી નજારો એકદમ લીલો છમ હોય. એવી રીતે આપ ફરવાની બિલકુલ ત્યાં મજા આવે. એટલે ત્યાં ફરવું પણ બિલકુલ ત્યાં સારી મજા આવતી હોય છે બસ ત્યાં ફોટા પાડવાનો બિલકુલ ત્યાં વ્યુઝ સારા આવતા હોય છે. પછી ફોટાની અંદર જો ક્લિક કરીએ અને જો આપણે ફોટો પાડીએ ને તો બિલકુલ સારો બેસ્ટ ફોટો આવતો હોય છે.
વાત હાચી
એટલે એ બેસ્ટ ફોટો તો આવતો હોય છે પછી એની અંદર જો આપણે ઇન્સ્ટાગ્રામમાં એડ કરીએ એડ કરીએ એટલે એની અંદર એક રીલ બની જાય રીલ બની જાય એટલે જો વાયરલ થઈ જાય ને તો બિલકુલ આપડું ચાલી જાય ચાલી જાય એટલે જો લોકો દેખે લોકો દેખે એટલે એમને પણ જાગૃતતા જાગે કે આ માણસો કેવા ફરે છે આપડા દોસ્તારો દેખે પણ અયા જોએ તો એમ કે કે આ લોકો કેવા ફરે છે એનો પણ આપણે એક મિત્ર નહીં જો જૂથ કરીને આપડે ગિરનાર જવું જરૂરી છે જેમ કે ગિરનાર ત્યાં ફરવાની બિલકુલ ત્યાં હાલ આવે રીતે વાતાવરણમાં અ ત્યાં લોકો મે મોજ કરે છે પણ આપડે એવી રીતે મોજ કરશું ત્યાં એવું વાતાવરણ હશે એવી જ રીતે ત્યાં બિલકુલ ત્યાં મોજ કરવાની બહુ મજા આવતી હોય છે એટલે એમ કે આપડે અલગ અલગ રીતે પણ આપણેે મોજ કરી શકાય નહી વાયરલ રીતે પણ અંદર ફોટા મૂકી શકાય તમારું શું કેવું છે મને તમે થોડીક મને માહિતી આપો જેથી કરીને મને થોડુંક દેખવાની મજા આવે
મુદ્દા અને માહિતી યાલું એ હું તમે બરાબર ગિરનાર વિશે પણ કીધું પણ હું તમારો એકાચનો કહેવા માંગુ કે તમે બધે ફરજું પણ એકદ કચ્છમાં ફરજું કારણ કે કચ્છ નો એવો ઇતિહાસ છે કે લોકો નથી કેતા કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા એના જેવી વાત છે એટલે તમારે કચ્છમાં એકદન મુલાકાત લેવી જોઈએ કારણ કે કચ્છમાં ઘણું એવું કરવાના સ્થળો છે જ્યાં તમને ઘણું એવું તમે જોઈ શકો તમે મુલાકાત લઈ શકો કચ્છની એમાં અમે શરૂઆતમાં તમને વાત કરી કે કચ્છ નું રણ જ્યા તમારે જે રણોત્સવ જ્યારે થાય ત્યારે જવું જોઈએ. કારણ કે રણોત્સવ ના સમયમાં કચ્છમાં ઘણું એવું ફરવાનું બને છે કારણ કે જયારે હું સ્કૂલમાં ગયો હતો ત્યારે તે સમયમાં ખુબ જ જે રણોત્સવ થતો તો તેમાં મેં રણોત્સવમાં ભાગ પણ લીધો હતો મને મજા પણ આવી હતી અમે પણ ઘણા બધા મિત્રો સાથે જઈએ તો પરવાસ જવાની મજા આવે. એટલે જેવી રીતે હું ગયો એવી રીતે હું દરેક ને સલાહ આપીશ કે તમે પણ ફરવા જાવ એક વાર ઘરની બહાર નીકળો. તો તમને મજા આવે હું બીજી જગ્યાએ જે હમણાં ગયો હતો મારા મિત્રો સાથે તમે ઘર ઘરના છો કાકા બાપા ના છોકરા હતા તેની સાથે ઉંટાજી ફરવા ગયા સુંદાજીમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ફરી શકો છો જેમ કે સુતાજીમાં સૌથી મોટું એક પ્રખ્યાત સ્થળ છે. જે તમાર જણાવ કે તમે ઓલું છે સુુંતાાજી એક માતાજી નો મઢ છે ત્યાં તમારે ફરવા જવું જોઈએ, કારણ કે તમને સુંદાજીમાં જે પહાડ વાળો વિસ્તાર છે, એટલે તમે ચોમાસામાં ફરવા જશો તો તમને સારી રીતે ફરવું પણ ગમશે ત્યાં રહેવું પણ ગમશે અમે જ્યારે ટ્રેનમાં ગયા હતા ટ્રેનમાં તો લોકલ ટ્રેનમાં ગયા હતા એટલે નથી હોતું કે લોકલ ટ્રેનમાં તમે ટિકિટ ના લે તો પણ ચાલે કે જે નિયમો તો ચેક કરવા ના આવે કે ટિકિટ લીધી છે કે નહી લીધી પણ અમે ટિકિટ લીધી હતી કે જે સરકારના નિયમોનું પાલન કરતાં ટિકિટ લેવી જરૂરી છે, તો જ આપણે કામ લાગે બાકી આપણે જે જો આપણ દેશ સાથે ગદદારી કરીશું તો બીજા તો કરવાના જ છે, એટલે અમે કાયદેસરની ટ નિયમોનું પાલન કરતા અમે ટિકિટ લેધ હતી, હવે અમે ટિકિટ લઈને જયારે અમે ચડ્યા બસ માં આવ્યા તો અમને ખુબ જ મજા આવી કારણ કે જે ટ્રેનમાં સફર કરવાની પણ ખૂબ જ મજા આવે પછી અમે જયારે ત્યાં ચાર વાગે પોહખ્યા હતા, એટલે અમે ત્યાં રાતે જ અમે ત્યાં પહાડ ઉપર ચડવાનું ચાલુ કર્યું, મે પહાડ ઉપર લીપમાં નતા ગયા સાથે ચડીને ગયા હતા કારણ કે, ચડતા વખતે જે ફોટા પાડવાની મજા આવે તે ચડવાની મજા આવે એટલે એમને ખુબ આ લીધો તો સારો એના કારણે હમને મજા આવી ખુબ જ, અમે ખુબ ફર્યા મજા કરી, એવી રીતે અમે કચ્છમાં ચડ્યા પછી અમે ડાયરેક્ટ દર્શન યા પેલા રૂમ બુક કરી રૂમ બુક કરીને જે ધર્મશાળામાં રૂમ બુક કરાયું હતું. પછી અમે જે માતાજી ના દર્શનમાં જયારે આરતી થવાનો સમય થયો ત્યારે અમે આરતી કરવા ગયા, હવે જેવા જ આરતી કરવા ગયા એટલે અમને ખુબ જ મજા આવી છે, આરતી માં લોકો ઘણા લોકો એવા હતા જે આરતીમાં રસ ધરાવે છે, જે આરતીમાં અમને પણ મજા આવે કારણ